હા કેમ છો હું પણ મજામાં છું તો આજકાલ તમે બઉ શોપિંગ કરી રહ્યા છો.
હા બસ અમે. જો ઓનલાન. શોપિંગ કરી છે આજકાલ તો હવે આ ગરમીમાં તો બહાર જવાનો ટાઈમ મળતો નથી અને ગરમી કેટલી પડે છે એટલે બધું ઓનલાઈન જ હું મગાવું છું બ બી વસ્તુ ઘરની બી ચીજ વસ્તુ ઘરનું કરિયાણું માર છોકરી કપડાં મારા કપડા મારા હબન્ડ ના કપડા ઘરના બધા લોકો ના કપડા હું ઓનલાઈન સોપિંગ કરું છું તમે.
હા તો તમે તો સારું કરો છો ઓનલાઈન મતલબ બધી વિવિધ પ્રકારની આપણને વસ્તુઓ અને વેરાયટી અને બધા ઓપ્શન પણ આપણને મળતા હોય છે નઇ.
હા બહુ સરસ અને તમે જોવ આપણને એમ થાય કે ઓનલાઈન શોપિંગ કરવાથી આપણને ગમતી વસ્તુ મળતી નથી પણ એવું નથી તમે ઓનલાઈન શોપિંગ કરો ને તમને જેવું જોઈ ને એવી વસ્તુ મળી જાય છે હા થોડો ઘણો ઓગણીસ ફરક આવે કારણ કે જે આપણે. રૂબરૂ જોઈ અને મોબાઈલમાં જોઈ એમાં ઘણો ફરક આવે ઓગણીસ વીસ ફરક આવે બાકી વસ્તુ તમે ઓનલાઈન ઘર બેઠા તમને મળી જાય છે તમે ખાલી એક સિલેક્ટ કરોને સીધી તમારી બે ચાર દિવસમાં કે અઠવાડિયાની અંદર..
હા એતો છે જ તમા.. તમારી વાત સાચી છે હા એ વાત તો છે તમારી એ વાત તો ખરી.. કે ઓનલાઈન શોપિંગમાં તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે અને ઝટપટ તમારી ઘરે તમારી વસ્તુ આવી જ.. જાય છે પર કોઈક વાર એવું પણ થઈ જાય છે ને કે આપડે વસ્તુ લઈએ કઈક ને આવે કઈક તો આવું પણ.. કોઈક વાર બની જાય છે એટલે ઓફલાઈન.. હા એટલે કોઈક આવું થાય મન થાય કે એ ના કરતા તો ઓફલાઈન જોઈ કરી.. રાખીને અને સમસ જોઈને લઈ આવીએ તો એ સારું પેરી કરી ફિટિંગ વગેરે લઈને આવે તો એ સારું આમ..
ના પણ તમે ઓનલાઈનમાં બી તમારું સાત દિવસની અંદર કોઈ બી વસ્તુ લો રિટર્ન થઈ જ જાય છે તમને ના ગમે તો તમારા પૈસા તમને પાછા જ મળી જાય છે પણ આ ઓ ફ લાનમાં આપણે અમુક વસ્તુ લેવા જાય છે આપણે.. ભલે જોઈને લાવી કરીને લાવી પછી આપણને ઘરે આવીને મન બદલાઈ જાય.. તો આપણું ઓફલાઈનમાં આપણું બદલાય નઈ વસ્તુ આ વસ્તુ વસ્તુમાં તમે ઓનલાઈનમાં ફાયદો છે કે તમને.. ગમે ના ગમે તમે એક દિવસ જોઈ લો કરીને તમાર સાત દિવસમાં વસ્તુ બદલી જાય છે તમારી..
હા એવું તો છે આ તો ફાયદા ઘણા છે એના આ વાત તો તમારી સાચી કીધી તમે.. ઈ એ તો છે, અને પણ તમે જોયો હશે કોઈ વાર કેટલા ફ્રોડો પણ થઈ જાય છે કે તમને કોઈ લિંક મોકલે છે, અને લોકો એના પર ક્લિક કરી દે છે. અને એના કારણે જો હું આજકાલ કેટલા બધા ફ્રોડ પણ થતા હોય છે, ખોટી ખોટી ઓટીપીઓ મોકલે છે અને કે છે કે તમે આના પર ક્લિક કરો તો મતલબ આ ઓટીપી તમારી છે તમારું શું કને ઓર્ડર કેન્સલ કરવા માટે તો એનાથી પણ લોકો ના ખાતા ખાલી થઈ જતા હોય છે.
હા પણ ઈ તમારે અમુક તમને ખબર હોવી જોઈએ કે તમે કઈ જગ્યા થી કઈ એપ્લિકેશન માંથી તમે વસ્તુ મંગાવી છે, એજ એપ્લિકેશન ને લિંક આવે કારણ કે કોઈ પણ લિંક આવે છે. માં એનું નામ તો લખેલું જ હોય છે, કે જેમ કે તમે એમેઝોન લો ફ્લિપકાર્ટ લ લો મિસ સૂલ્યો. કે આ મંત્રાલોકો એ પહેલી લિંક માં તમે એ લખેલું જોય છે, કે આ બ્રાન્ડ છે અને આ બ્રાન્ડ બધી એ કંપની નામ ઉપરથી તમારે ક્લિક તમે જે ઓછિતાની તમે કોઈ પણ લિંક કરો તો તમે એના ક્લિક કર છે તો સ્વાભાવિક જ છે કે તમને લોકો નુકસાન જ જવાનું છે પણ આપણને એટલી ખબર હોય છે. તમે આ આ એમેઝોન માંથી વસ્તુ લીધી છે તો એમેઝોન ની જે લિંક આવી છું એના પર ક્લિક કરું તો તમને ડીટેલ મળી જશે કે તમારું પાર્સલ કઈ જગ્યાએ પહોંચ્યું છે કેટલા દિવસ માં આવવાનું છે કઈ રીતે આવવાનું છે અને તમને ક્યારે મળવાનું છે એ તારીખ સુધ ઓનલાઈન શોપિંગ તમે કરો એટલે તમને બતાવી દે છે
હા એ તો છે કે આ તમારી બરોબર છે ઓનલાઈન થી જ ને આપનો સમય પણ કેટલો બચે છે બજાર જવાની જરૂરત નથી રહેતીને ઘણી વખત સારી ઓફરો પણ મળતી રે મળતી હોય છે ને અને આ તહેવાર દરમિયાન તો મો ટા ભાગના ડીસકાઉન્ટ પણ મળ ટા રે છે તો આ બધું તો ફાયદો છે જ કે આપણે ઘર બેઠા જ મોબાઈલ જેવી વસ્તુ છે પુસ્તક છે અને ઘરની કેટલી બધી વસ્તુ આપણે ઓનલાઈન મંગાવી શકીએ છે
હા સાચી વાત અમે આપડે જો એક્ઝામ્પલ તરીકે લઈ લએ કે આપડે ઘરનું કરિયાણું મગાવવું હોય આપડે ઘરનું કરણું લેવા સ્વાભાવિક છે કરિયાણા વાળા દુકાને જઈ આપડે તો આપ મિનિમમ એક કલાક તો થઈ જ જાય લેવા ઓનલાઈન શોપિંગમાં તમને કરીયાણાો બી જેમ કે ઉદાહરણ તરીકે કે તમે ડીમાર્ટ લઈ લ તો ડીમાર્ટમાં તમને બેઠા બેઠા બધી ઓફરો મળે છે બધી ચીજો દેખાડે છે આ ભાવ છે આટલા ગ્રામ છે અને આ વસ્તુ તમારે લેવી છે જે વસ્તુ તમે સર્ચ મારો એ વસ્તુ તમારી ઓનલાઈનમાં થઈ જ જાય છે અને બીજા દિવસે કે તમે જે તારિક આપો જે સમય આપો એ જ દિવસે તમારા ઘરે આવીને આપી જાય છે ડીમાડ વાળા ઓનલાઈન શોપિંગ નો તમને એક ફાયદો એ છે તો બેઠા બેઠા તમારે ત્યાં રીક્ષા ભાડું ખર્ચી ને જવું બી નથી પડતું ત્યાં બધ કરિયાણા નો સામાન ઉપાડવો બી નથી નથી પડતો અને સમય ભી તમારો બચે છે
સાચી વાત કઘી તમે અને અલગ અલગ બ્રાન્ડ અને વસ્તુઓની સરખામણી અ પણ સરળતાથી આપણે કરી શકીએ છીએ નઈ કે આ સારું છે અને આપણને એક જ વસ્તુ ખરીદવી હોય તો એના કેટલા જાતની બ્રાન્ડમાં આપણે જઈ જઈને આપણે એની અ જોઈ જોઈને લઈ શકીએ છે અને આપણે ઓર્ડર કરતા પહેલા પણ જો ને ગ્રાહકના આપણે રિવ્યુ પણ વાંચી શકીએ છી કે કેવું રિવ્યુ આપ્યું છે ખરીદી શકાય કે નહી ખરીદી શકાય એવું પણ મતલબ આપણે એમાં હોય છે અને ઓનલાઈનમાં આપણે પેમેન્ટ પણ કેટલું સરસ હોય છે, ને ક્યારે કેશ અને કેશ ઓન ડિલિવરી પણ થઈ
હા સાચી વાત છે, તમારી ના ના બરાબર છે, અને એક ફાયદો તો તમારો એ છેકે
અને અજાણી તમે કીધું તો એ ઓટીપી કે બેંકોની માહિતી તો આપણને કોઈને આપી પણ નહી જોએ ને ઘણી વખત અને અ તમે જોયું હોય તો ઘણી વખતે જો ને ફોટો માં વસ્તુ સારી લાગે પણ હકીકત માં એકદમ અલગ જ નીકળે છે, અને કોઈ કોઈ એમની વેબસાાઈટમાં કોઈ કોઈ તમે જોય તો રિટર્ન પોલિસી પણ નથી હોતી
હા જો એઝામ્પલ તરીકે તમે બરાબર નાના સાચી વાત છે, એ પ્રોબ્લેમ ના લીધે તમે અમુક વસ્તુ એવી હોય કે જેમાં રિટર્ન ના થાય બાકી તમે કોઈ પણ વસ્તુ તમે કે જાણ કે બાળક ના કપડાં કે તમારા કે તમારા હસબન્ડ લોકો ના જે લોકો ના કોઈ બી લોકો ના કપડા તમે ઓનલાઈન લેશો તેમાં તમને બતાવશો કે સેવન ડેઝમાં પાછું થઈ જશે તમને ના ગમે તમારા પૈસા પાછા અને આપડણે એમાં બધી ડિટેલ લખેલી જોય છે, કે કાપડ કયું છે, સાઈઝ કઈ છે, કેટલા વર્ષના બાળકો માટે જો હોય છે, કેવા રંગનું હોય છે, બ બધી ડિટેલ તમને આપેલી જ હોય છે, અને તમે વાંચીને જ સિલેક્ટ કરીને તમે મંગાવી શકો છો એવું નથી કે એમાં કઈ તમને ડિટેલ આપતા નથી કે આ વસ્તુ આવી છે આ વસ્તુ આવી છે, આ વસ્તુ આવવાની છે, તો કઈ ની બધી માહિતી તમને આપેલી જ હોય છે, તમે આપીને સિલેક્ટ કરીને જ તમે મંગાવી શકો છો. તને ઓનલાઈન શોપિંગો ફાયદો ઘર બેઠા વસ્તુ તમને હાજર થઈ જાય છે.
થઈ જાય છે, તમારી તમારી વાત બરાબર છે, કે જેમ કે જે દવાઓ છે કપડા છે, જાય છે, તો તમને આ મતલબ ઓનલાઈન શોપિંગ આપણે તો ઈ પણ થઈ જાય છે, ને આપણાથી પણ
હા અને તમને લાગે છે, એવું કે ઓનલાઈન શોપિંગથી જે હશે.
તમે અમુક વસ્તુ જો તમે ઓનલાઈન લેશોને તો તમને . બાકી તમે અમુક વસ્તુ જો ઓફલાઈન લેવા જશોને તો બી તમને ફાયદો થાવાનો છે, જેમકે ઉદાહરણ તરીકે દીવા પ્રગટાવે છે એ દીવાની શોપિંગ તમે ઓનલાઈન ન કરી શકો દીવાની શોપિંગ તમે ઓફલાઈન જ કરી શકો કારણ કે એમાં જે બિચારા ગરીબ લોકો જે દીવા લઈને બેઠા હોય એની કેટલી આશા હોય કે અમારા દીવા બધા વેંચાઈ જાય ને અમને સારા એવા પૈસા મળે એવી આશાઓ સાથે બિચારા વેચવા બેઠા હોય કલર લઈને બેઠા હોય તો અમુક વસ્તુ એવી છે કે તમે ઓનલાઈન લો ને અમુક વસ્તુ એવી છે, કે તમે ત્યાં જઈને ખરીદ્યો ઓફલાઈન લો તો તમને બે રીતના ફાયદા છે, એ લોકો ભી ખુશ રહે અને આ લોકો ઓનલાઈન વાળાને બી અમુક લોકો પૈસા વાળા હોય છે, જે રંગબેરંગી દીવડા લે છે, ડિઝઇન લે કલરફુલ દીવા આવે છે, એ ઓનલાઈન લે છે, ને આપડે તો આપડ પરંપરા મુજબ માટીના દીવા કેવા સરસ આવે છે, બ્રાઉન કલર એ દીવા આપડે લગાવીશ આપડણે રંગબેરંગી દીવાનું મહત્વ આપણામાં નથી એ બધા જે પૈસા વાળી પાર્ટી હોય કે બીજું હોય એ લોકો લગાવે
છે, અને આપડે તો જોવો ને કે આપણે માર્કેટમાં શા થે મળીને શોપિંગ કરવા જઈએ તો આ આપણને મજા પણ કેટલી આવે છે વાતો કરીએ છીએ, બાર્ગેર્નિંગ કરીએ છીએ અને અ મસ્ત શોપિંગ કરીને આવીએ તો કે ટલુ આપણને પણ ગમે બાર્ગનિંગ કરવું, સાથે ફરવું, ચ થોડું ખાઈ પી ને ઘરે આવીએ એ બહાને આપણું ફરવાનું પણ થઈ જાય અને આપણી શોપિંગ પણ થઈ જાય.
હા અને અત્યારે તો જો ઓનલાઈન તમારે એપ્લિકેશન અત્યારે કેટલી બધી નીકળી છે જેમ કે બ્લિન્કીટ લ્યો, ઝમાટો લ્યો, કઈ ભી લ્યો દસ પંદર મિનિટમાં વસ્તુ તમારે જોતી હોય તમારા ઘરે હાજર થઈ જાય છે આ ઓનલાઈન શોપિંગમાં એક ફાયદો એ છે કે ભાઈ આાલો આપડે અચાનક જ કોઈ આપણા છોકરાઓ એમ કીધું હાલો મમ્મી મેગી બનાઈ દયો તો આપડા આગળ મેગી નથી તો આપડે જે અ બ્લિન્કિટ માંથી ઓર્ડર કરયો પંદર મિનિટમાં તમારા ઘરમાં મેગી હાજર અને આપડે ઈ લેવા જાઈએ આપણે ક્યારે લેવા જઈએ આપડે ભલે આપણા ઘરની બાજુમાં શોપ હોય, દુકાન હોય કે ના હોય પણ થોડુંક આપણેે ફ્લેટ માં રેતા હોય તો થોડુંક ચાલવું પડે તો એ પંદર વીસ મિનિટ જેટલો તો આપો રસ્તો ત્યાં ન ટાઈમ વેસ્ટ થઈ જાય આ તો પંદર મિનિટમાં આપણા ઘરે આવી જાય વસ્તુ ઓનલાઈન શોપિંગમાં.
હમ્મ, એ વાત તો તમારી ખરી અને જો આપણે સમજદારીપૂર્વક અ બધી શોપિંગ કરીએ અને સુરક્ષિત રીતે ઓનલાઈન ખરીદી કરીએ તો એનો પણ અલગ મહત્વ તો છે જ.
હા એ ફાયદો ફાયદો શું છે ઓનલાઇન શોપિંગનુ તમાર સમયનું બચત થાય સમયનું મહત્વ તમારી આગળ ત્રાઈમ ન હોય અ જે જોબુ કરતા હોય, વર્કિંગ વુમન હોય ઈ બધા લોકોને બહાર જાવાનો ટાઈમ ના મળતો હોય અમુક લોક કોનો સંડે રવિવારનો દિવસ બી ચાલુ હોય છે હ એ લોકો માટે ઓનલાઈન શોપિંગ કરવી બેસ્ટ બેસ્ટ ઓપ્શન હોય છે કે ભઈ ઓનલાઈન શોપિંગ કરી દે અને અમુક વસ્તુ તો એટલી સારી આવે છે ન કે આપણે ધારી બી ન હોય ઓનલાઈન શોપિંગમાં. કે ના ના હો આ વસ્તુ આટલી સરસ આવશે. એટલે ઓનલાઈન શોપિંગનુ તમારું બચત કાવ મહત્વનું અ લક્ષ્ય શું છે કે સમયનું બચત જે લોક કોને કરવી હોય સમય પોતાની રીતે થઈ જાય. સમયની બચત થઈ જાય અને ફાયદો બી થાય તમને ગમતી વસ્તુ આવી જાય ના ગમે તો પાછું જાય.
પાછી તો એ વાત તમારી ખરી કે જે ઓફિસે જત તી હોય જેમને ટાઈમ ન મળતો હોય એમના માટે આ શોપિંગ બેસ્ટ. તો છે.
હા એટલે જ ને ઈ બધું ધ્યાન રાખવાનું સમયનું બચત થાય એટલે ઓનલાઈન શોપિંગમાં ફાયદા છે બાકી શું બીજું કયો નવા જૂનીમાં બાકી શાંતિ ન?
બાકી બધી શાંતિ છે. ચાલો તો પછી ફરી વાત કરીએ આપડે હ હા આવજો.
હ